હા નમસ્કાર
કેવું ચાલુ રહે છે મિત્ર
ખુબ જ સરસ
હા તબિયત સારી છે ને
હા હા.
હા મિત્ર હા મિત્ર છારી છે અભ્યાસ અભ્યાસ બરાબર ચાલુ રહે છે ને મિત્ર
અભ્યાસ તો ચાલી રહ્યું છે આજે એક તમારી સાથે તેહું મહત્વનો વિષય વાત કરવાની
હા મિત્ર ચોક્કસ
ટ્રાફિક અને શહેરની સમસ્યા
હા મિત્રો તમારો આ મુદ્દો ખુબ જ સરસ અને યોગ્ય છે
તો એના વિશે તમારું શું જેવું કે
હા મિત્ર તમે જે મુદ્દો ઉઠાવ્યો છે કે ટ્રાફિકની આ શહેરની જે સમસ્યા છે ખુબ જ ગંભીર મામલો છે કારણ કે આજે જોવા જઈએ તો બધી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે મિત્રો ધારો કે જે આપણે અમારી અમારી કોલેજ છે અહીંથી અમે દો જઈએ બસ ડેપો આટલી ભયંકર ટ્રાફિક રેય મિત્ર બો જ ટ્રાફિક એ અમને અવાજવામાં અડધો કલાક જાય અને એનાથી અમાર જે ટાઈમ જે કોલેજ નો ટાઈમ એમાં પણ અમે ખુબ જ લેટ પહોચતા હોય છે અને ત્યાં અને જે પ્રોફેસર એ લોકો પણ અમને થોડાક વળતા હોય છે કે એ લોકો કતા હોય છે કે તમે ટાઈમ ટાઈમ પર આવો પરંતુ અ ટાઈમ પર આવતા જ હોય છે પરંતુ મ્રો ટ્રાફિક એટલી હોય છે કે અમે શું કરી મિત્ર એક જગ્યાથી બી આમ આ સાઈડ પેલી સાઈ જવા માટે પણ અમને એટલી એટલી ટ્રાફિક રહે છે કે સરળતાથી જઈ ન શકીએ મિત્ર તો મિત્ર તમે પણ આ ટ્રાફિક વિશે થોડ માહિતી આપજો ને
હા મિત્ર આજ કલ આપણી જોઈએ તો શહેરોમાં રેહવું સરળ નથી તે લોકો સમસ્યાઓ પણ ખૂબ વધી થઈ ગઈ છે તેમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની શહેરમાં રોજ બરોજમાં‌ એટલા બધા વાહનો થઈ ગયા હોયને કે રસ્તા પર જગ્યા જ નથી સવારે ઓફિસમાં સમયમાં અને સાંજે ઘરે સમયે ટ્રાફિક એટલું વધારે હોય છે કે લોકો કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહે છે આ બધું લોકો ની બો સાઈડ ઇફેક્ટ મતબ સાઈડ ઇફેક્ટ જેવું લાગે છે આ ટ્રાફિક ના કારણે લોકોને ઘનો સમય બગડે છે લોકો સમયસર કામ પર પહોંચી શકતા નથી અને ઘણી વાર તણાવ પણ વધે છે કારણ કે ટ્રાફિકમાં લાંબા સમય સુધી બેસવાથી લોકો થાકી જાય છે
હા તમારી વાત તદ્દન સાચી છે કારણ કે આજે આપણે જોવા જઈએ ને મિત્ર એક ધરેકે ધારો કે એક ફેમિલીમાં પાંચ મેમ્બર હોય તે પાંચે પાંચ ભાઈઓ જે હોય એ લોકો પર પોત પોતાની જે બાઈક હોય ટુ વ્હીલર હો ફોર વ્હીલર હોય અને એ લોકો એક સાથે એટલા કે એટલે કે જે પણ સોસાયટીમાં રેય કે એક સોસાયટીમાં આટલા બધા મેમ્બર છે અને બધા પર બાઈકને ટુ વ્હીલર ફોર વ્લર હોય અને એક સાથે રસ્તા પર નીકળે તો ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે મિત્ર ને ટ્રાફિક ટ્રાફિકની જે પણ સમસ્યા થાય એનું નિરાકરણ પણ યોગ્ય રીતે લાવવું જોઈએ આપણે આજે જોઈએ તો દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસ પણ મૂકેલા હોય છે પરંતુ એ ટ્રાફિક પોલીસ પણ એ હોય છે કે મિત્ર એ લોકો આપણે જો ટ્રાફ ભંગ કરીએ તો એ લોકો એ લોકો આપણાને યોગ્ય કડક સજા ના આપે એ લોકો આપણને આપણા પર પૈસા માંગે પાંનસોક રૂપિયા ને એ લોકો પોતાના ખિસ્સામાં મૂકે અને આપણે જવા દેશે પરંતુ એ એ વાત જ ખોટે છે મિત્ર એ પૈસા આપવાના જોઈ અને એ જે પણ નિયમ નો ભંગ કરેને મિત્ર એને કડક માં કડક સજજ આપવી જોઈએ જેથી કરીને એ વ્યક્તિને બીજી વાર આવી ભૂલ ના કરે એટલે ટ્રાફિકની સમસ્યા એ માનવી પોતે જ કરે છે કારણ કે એ લોકો ને ગાડી ચલાવતા હોય ત્યારે એ લોકો યોગ્ય રીતે ધ્યાન ના આપતા હોય છે અને એવા પણ વ્યક્તિઓ હોય છે કે જે મોટા એટલે મોટા ઘના હોય છે અને એ લોકો પર પૈસા વધારે હોય એટલે પોતાના ઘમટ જેવું રહે એ લોકો જ્યાં જાય ત્યાં ટ્રાફિક નો ભંગતા કરતા જ હોય છે અને એ લોકોને પોલીસ જે ટ્રાફિક પોલીસ રહે એ લોકો પણ કઈ ન કરતા હોય છે એનું એક જ કારણ છે કે એ લોકો મોટા ઘરના હોય છે અને એ લોકો જે પણ પોલીસ ટ્રાફિક પોલીસ એ લોકોને પૈસા આપતા હોય છે એટલે એ લોકો લોકોને કેઈના કરતા હોય પરુ જે મિડલ ક્લાસ ફેમિલી આવે છે એટલે ગરીબ વ્યક્તિ હોય અને એ ટ્રાફિક નો થોડ ભંગ કરે તો એ લોકો પર પાંનસો હજાર બે હજાર એવું ફાઈન નાખવામાં આવે છે એ વાત જ ખોટી છે મિત્ર એટલે આપણેને ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે પેલે તો પોતે જાગૃત થવા જોઈએ અને ત્યારબદ આપ બાધાને ટ્રાફિક વિશે યોગ્ય માહિતી આપવી જોઈએ તો શું મિત્ર તમે ટ્રાફિક ના નિયમો વિશે થોડો અમને જણાવશો
ટ્રાફિક ના નિયમો વિશે તો નથી પરંતુ હું જેટલું જાણું છું એટલું બતાવી શક
હા મિત્રો ચોક્કસ ચોક્કસ જણાજને
ટ્રાફિક ન બીજું એક મોટી હ શનશે કે જે પ્રદૂષણ છે વાહનોમાંથી નીકળતો. ઘુમાડો એ આપણને ખૂબ જ પ્રદુષિત કરે છે જેના કારણે લોકોને શ્વાસ લેવાની સમસ્યા એલર્જી અન્ય બીમારીઓ થાય અને ભાઈ આપણે જાણીએ કે નોઈસ પોલ્યુશન પણ એક મોટી સમસ્યા છે તેનાથી આપની જાન પણ જાય શકે છે. બહ સાઈડ ઇફેક્ટ વધારતું છે વાહનોના હોન અવાજ ટ્રાફિકો સોર આ બધું લોકોના દિમાગ પણ અસર કરે છે શાંતિથી રહેવું મુશ્કેલ બની જાય છે પ્રાપતિક અકસ્માતો પણ વધારે છે ઘણા લોકોનું નિયમોનું પાલન નથી કરતું આપણને ખબર છે જેમ કે સીટ બેલ્ટ બાંધ હેમેટ પ સિગ્નલ તોડવું તેના કારણે ખુબ વધારે પ્રમાણમાં અકસ્માત થાય છે અને એનો ભંગ પણ ખુબ વધારે પ્રમાણમાં પરંતુ આ બધા નું નિકાલ પણ આપણે કરી શકીએ પરંતુ લોકો એમાં નથી લેવાતા. હવે જો શહેરની બીજી સમસ્યાની વાત કરી રે સન સિવાય પણ ઘણી સમસ્યાઓ છે. જેમ કે કચરો. ઘણા સ્થળે કચરો યોગ્ય રીતે નિકાલ થયો નથી. જેના કારણે ગંદકી અને બીમારી ઓનો ફેલાય છે.
એ વિશે હું તમારો પરિચય છે?
હા મિત્રો તમારી વાત તો તદ્દન સાચી છે. કારણ કે આજે આપણે જોઈએ મિત્રો જે પણ આપણે ટ્રાફિકમાં રહીએ અને જે પણ ટ્રાફિકમાં રએ તો એ લોકો આગળ કેટલી ભીડ આગળ કેટલી બધી ટ્રાફિક છે છતાં એ લોકો હોર્ન વારંવાર વારંવાર વગાડે તે વગાડ તાજ હોએ છે. એ લોકોને ખબર હોવા છતાં કે ટ્રાફિક છે એટલે થોડી વાર હોર્ન ના વગડે પરંતુ એ લોકોને એ લોકો સમાતા નથી અને વારંવાર હોર્ન વગાડતા રહે છે. એની અછત ઘણી પડે છે ત તમારી વાત મિત્ર સો ટકા સાચી છે. તમારી વાત પર હું સહેમત છું. પરંતુ મિત્ર હું એ પણ એ પણ હું તમને જણવા માગુ છું કે આજનો એવો આધુનિક ટેકનોલોજી વાડો જમાનો છે કે આજે બધી સુવિધાઓ હોવા છતાં પણ આ ટ્રાફિક નો સમસ્યા એલો એ હજુ સુધી એનું નીરા કળણ ના લાવી શક્યું. કારણ કે આજે આપણો દેશ આ આટલી મોટી પ્રગતિ કરી રયા છે પરંતુ ટ્રાફિકની સમસ્યા હજુ પણ એવી ને એવી જ છે. આપણે જ્યાં પાંચ પાન થી દસ મિનિટમાં પહોંચવાનું હોય મિત્ર ત્યાં આપણે અડધો કલાક નીકળી જાય અને આપણે આપણો ટાઈમ વેસ્ટ થાય પરંતુ આપણે મિત્ર એનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે જે પણ જે પણ ત્યાં નજીક કચેરી હોય ત્યાં આપણે ફરિયાદ કરવી જોઈએ કે આહ ટ્રાફિક પોલીસ વાળ યોગ્ય રીત તે એ લોકો ઈ પાલન નથી કરાતા અને એવું ઘણી બધી આપણે બાબતો ધ્યાનમાં રાખીને એ લોકોને કરવી જોઈએ. તો મિત્રો તમે પણ અમને આ થોડીક માહિતી આપજો ને.
હા મિત્ર એ વિશે તો છતો છાતી સે તૈયરી વાત. કારણ કે મારી જોડે પણ એક બે વખત થઈ ગયેલું છે કે પોલીસ વાળા ટ્રાફિક પોલીસ વધારે લેતા નથી કારણ કે એ રશ્વત ના પાછળ જ ભાગે છે. બે ચાર પાંચસો રૂપિયા આપી દે તો છોડી મૂકે છે. તો એ તદ્ન ખોટું છે કારણ કે એનાથી લોકોને કઈ ફરક ન પડે. તો એનાથી પછી આગળની પ્રક્રિયા જ ના થાય કારણ કે એવા જ લોકો હોય તો પછી આપણે ટ્રાફિકનું નિરાકરણ કરી જ શકતા નથી સમસ્યાઓ વધારે વધારે વધતી જાય છે અને બીજું એ છે કે શહેરમાં પાણીની સમસ્યા પણ ઘણી બધી જગ્યાએ કેટલીક શહેરોમાં પાણીની અછત છે તો કેટલીક જગ્યાએ પાણી પ્રદુષિત છે. એ શહેરમાં રહેવું એટલું સહેલું નથી ગામડામાં અને ભાઈ રહેઠાની સમસ્યા પણ છે લોકો લોકો વ વ ત્યાં જાય છે પરંતું જગ્યા ઓછી છે. આપણને એક શહેરનો મુદદો છે. એટલે કે લોકો નાના ઘરોમાં રહે છે. શહેરમાં લોકો ખુબ વ્યસ્ત રહે છે અને બધા પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે એક બીજા ને સમય જ આપી જેના કારણે સોશિયલ લાઇફ થોડુ તો તમારું શું કહેવું?
હા મિત્રો આજે આપણે જોવા જઈએ તો ટ્રાફિકનું મુખ્ય સમસ્યા એક કારણ એ જ છે કે આપણે જે જનસંખ્યા વધે એના લીધે જ આ ટ્રાફિકની સમસ્યા થઈ છે મિત્રો. તો તમ તમે તમે હું એના વિશે કેવા માંગો છો મિત્ર.
મિત્ર આ સમસ્યા નું ઉકેલ પણ છે જો લોકો થોડું ડિસિપ્લિન રાખે ટ્રાફિક રુલ્સ ફોલો કરે, પબ્લિક ટ્રાસપોર્ગ નો ઉપયોગ કરે તો ટ્રાફિક ની સમસ્યા ઓછી થઈ શકે. સરકાર પણ નવી રોડ બનાવે છે. મેટ્રો, બસ સર્વિસીસ ઉપયોગ કરે તો પણ ટ્રાફિક ઓછું થઈ શકે. એમાં આપણને પણ ધ્યાન રાખવા જેવ બાબત છે. કચરા માટે પ્રોપર મેનેજમેન્ટ, ક્લીનિન શહેરમાં વધુ સ્વચ્છ બનાવે છે પરંતુ લોકોની પણ થોડી ગલતી છે. તો ધન્યવાદ.
હા મિત્ર થેન્ક યુ મિત્ર.